હલોવ
હા બોલો
તમને મારો અવાજ આવે છે.
હા આવે છે બોલો શું ચાલે શાંતિ?
બસ શાંતિ તમે કેવો મજામાં
બસ મજામાં જમી લીધું
હા મેં જમી લીધું તમે જમ્યા?
હવ જમી જીધું
તમે શું જમ્યા આજે?
આ જે હું જમ્યો દળ ફ્રાય જીરા રાઈસ પાપડ અને પ્યાસ
હમ સરસ મેં આજે ખીચડી ને કોઢી બનાયા હતા
હમ હમ બોલો
હું એમ કહ છું કે અત્યારે નેટવર્કનો ઇસ્યુ બહુ આવે છે અત્યારે હું જે સિટી માંથી હું મારા ગામડા માં આવી છું તો એવો પ્રોબ્લમ કેમ થઈ રહ્યો છે.
એ પ્રોબ્લેમ એના કારણે થઈ જાય કે ધારો કે હતા કે ગામડામાં શું માનો તમે બઉ એટલા બધા સ્માર્ટફોન યુઝર્સ પહેલા નતા એટલે ત્યાં નેટવર્ક ટાવર્સ બધા ઓછા હતા બરોબર હ જેમ જેમ વિલેજીસ માં જેમ જેમ ડેવલોપિંગ ડેવલોપ થતા જાય છે ગામડાઓ તેમ તેમ ત્યાં આગળ શું આપડે આમ જેમ જેમ વિકસતા જાય છે ગામડાઓ તેમ તેમ ત્યાં આગળ અત્યારે હવે ટાવર્સ ને નેટવર્કસ બધું નખાવતું જાય છે એટલે ધીરે ધીરે નેટવર્ક હામ આવ સ. પણ હજી વાર લાગશે એમ કે. પેલા કેવું હતું ગામડામાં કે પેલા. બધા પેલો ટેલિફોન નો યુઝ કરતા હતા મોસ્ટ ઓફલી બનતા એ ટેલિફોન વીકવાના કહેરય જે ર. ર રૂપિયા જેને ઘરે વધારે પૈસા હોય એના ઘરે એવો ટેલિફોન હોય. હ અત્યારે ધીરે ધીરે બધા જોડે સ્માર્ટફોન થતા જયા છે એટલે ધીરે ધીરે જેમ ટાઈમ જશે એમ. ગામડા બાબી નેટવર્ક નાખતા જ હશે. જ્યાં જેમને ધારો કે અત્યારે જીઓ ના ટાવર જેમના યુઝર્સ વધારે હોય. કોઈ ગામડામાં તે ગામડામાં અલગજ આખું ટાવર ઉઊભું કરે. પોતાનું.
ઓકે અને હ એમ કહ છું કે ટાવર ઉઊભું કરતા કેટલી. ભાલાગે.
ટાવર તો ભું કરતા તો ઘણી બધી વાર લાગે એવું કે એવું. કોઈ ફિક્સ નહી હવે. આ તમે બ ટાવર જોતા નથી મોટા મોટા લાંબા લાંબા અધર અર. હા તો બસ તો એ એક પ્રકાર એ ટાવરજ થયા એવા ટાવર હોય બાર. ગામડામાં બી નાખે એવ ટાવર ગામડામાં. ત જો સૌથી વધારે મરા ગામડાની માટીની સુગંધ બોગ મને.
હા એ તો છે ગામડામાં રહેવાની મજા જ કઈક અલગ છે. ગામડામાં જે શુદ્ધ હવા મળે એ તમને સિટીમાં જોવાના શ. સિટીમાં પ્રદુષણ વાળી હવા મળે છે જેમ કે તમે. સિટીમાં જોશો કે. તમને બધાના ઘરે ઘરે અત્યારે ગાડી તો એક. મેક્સિમમ એક તો બધાના ઘરે ગાડી હશેજ અને તમે ગામડામાં જોજો. કે બધા અત્યારે બી સાયકલ લઈને. કઈ બી કામ હોય તો બહાર નીકળે છે એ સાયકલ અત્યારે સિટી માં નથી ચાલતી.
હમ હમ હમ સાચી વાત છે તમે એના લીધે જ.
એના લીધે પ્રદુષણ બી વધારે થાય છે અને તમને દૂધ હવા બી નથી મળતી.
ના ના સાચી વાત છે અને ગામડા હોય એ તો ગામડામાં જોજો ખેતરો સૌથી વધારે છે.
હા. ખેતર ખેતર સૌથી વધારે હોય અને પ્લસ ગામડામાં તમને શાકભાજી બી તમને. પોતાના ખેતરનું ખાવા મળે અને. ત્યારે બધા કેમિકલ્સવાળા ઇન્જેક્શન મૂકીને શાકભાજી ફ્રૂટને એ બધું પકવે છે. એ. તમને પોતાનું ખેતર હોય તો એ બધું ખાવાનું બધું. તાજું ખાવા મળે એમ.
હ એટલે ટૂંકમાં આમ શું કે નેચરલ વસ્તુ તમને ખાવા મળે એમ. કેમિકલ વગર લઈ દવા વગર લ.
હ હા અને અત્યારે તમે એ જોજો કે ગામડામાં. અત્યારે પેલા કેવું હતું કે ઘર બી લીપેલા હતા. કે જે માટીને છાણ વાળા હતા ને લીપેલા ઘર. એ બી તમને અત્યારે ભાગ્ય જ જોવા મળે છે. હવે ગામડા શું બોલ્યા તમે.
એનાથી ઠંડક પણ કેટલી મળે.
હા ઠંડક બી મળે પણ અત્યારે ગામડું પણ એક વિકસિત. થવા માંડ્યું છે કે તહીંયાગાડે ભી આ મોદી ની આવાસ. યોજના ચાલુ થઈ છે તો એ પણ વારા. ઘર બી બહુ ઓછા જોવા મળે છે મોદી. એની આવાસ યોજના થી ઘર એક એક માળનુંું તો ઘર મોદી એ બનેજ આપ્યું હોય છે બધાને.
હા આ અરે આવાસ યોજનાનો ફાયદો એ બી થાય છે. કે લોકો અત્યારે જેમના માથે છ, આમ શું કેહેવાય જમીન હતી. પણ એમની જોડે રહેવા માટે ઘર નતુ તો એ જમીન પર એ લોકો આવાસ યોજનામાં નાખી આવાસ યોજનામાં ફોર્મ ભરીને પોતાનું એક કમસે કમ એક માનનું તો ઘર બનાવી જ શકે છે.
હા એ એટલે જ તો લીપણ વારા ઘરને બધા જોવા મળતા નથી અને મોદી કને કે ઘર ઘર નલ ઘર ઘર પાણી એ બી તમે ગામડામાં. પેલા ખબર છે, તમને ગુકુ આ બધે પાણી ભરવા માટે કુવા જતા હતા કુવા એ જતા હતા નદી એ જતા તા એ બધું પણ હવે ઓછું થવા માંડ્યું છે, કે નરેન્દ્ર મોદી એ ગામડાઓમાં બી એવી એ રીતેની પાપ લાઈન બી જો કનેક્ટ કરેલી છે. કે તમને સીધમાંથી ગામડા સુધી પાણી બી ચોવીસ કલાક
ટી માંથી ને નદીમાંથી એટલે નદીઓમાંથી તમને ગામડા સુધી પાણી મળી રહે
હા, અમુક કલાક તમને એવો આપે કે જેમ કે સવારે સાત થી આઠ હોય, સાત થી કે નવ
બધા પોતાના બોર કરાવવા મળ્યા છે, પર્સનલ કે તમને ચોવીસ કલાક પાણી મળે એવું બી થઇ ગયું શક્ય
એટલા માટે કરાવે છે, કે ખેતરમાં બી પાણી પૂરતું મળી રહે
ના ના સાચી વાત છે, તમારી અને ગામડામાં તમે જોશો તો તમે જોજ ખેતરમાં જશો તો ખેતરમાં તમને આમ આબો બનશે આંબો મસ્ત કેરીનુ ઝાડ હશે તમે એની નીચે ખાલી બેસી ને ખાલી દસ મિનિટ બી તમે આમ ખાલી આડા પણ તો જ્યાને, તમને ઊંઘ જ આઈ જાય એમ એટલી મસ્ત ઠંડક આવે
હા અત્યારે હું આવી છું મારા ગામડે જ આવી છુ. અને અમારું પોતાનું એક ખેતર બી છે. તો અત્યારે હું હાલમાં ખેતરમાં જ બેઠી છુ, વળના નીચે વળના છાયા નીચે એટલે ઠંડક એ એ ઠંડક જાણે એસી પણ આપી નથી. નથી શકતી એટલી ઠંડક ત્યાં મળે છે.
ના ના સાચી વાત છે, અને બીજી વસ્તુ એ કે તમે જોશો તો ગામડામાં આમ ખાલી આમ સૂરજ ઉગે તમારે એ જોવાનું આમ સૂરજ ઉગે જાણે પેલુ કુદરત ની કુ આમ જાણો સુરજ આમ શું કહેવાનો મિનિંગ કે આમ પહાડો માંથી જે આમ પહાડો માંથી નીકળે નેચરલી ખેતર માંથી તમે સૂરજ ઉગતો જો એનું કઈ કામ કુદરતી દ્રશે જ કંઈક અલગ હોય.
હા એ નેચર નેચર્સ ને લગતું છે, કે આમ આપને એ બધુ જોઈએ ને સવાર સવાર ઉઠીને તો આમ જાણે કે નેચરલી બધું આપણને ઈન્સ્ટન્ટ આપડી બોડીને જેમ કે સવારનો કુણો તાપ છે. એ તમે ગામડામાં જશો ને ત એધો તમને પ્રકાશ તમારા બોડી પર તમારા સ્કીિનને ટચ થાય છે. જે વસ્તુ સિટી માં તમને જોવા નથી. નથી મળતી સિટીમાં તમે ઘરની બહાર જાઓ કા તો ધાબા ઉપર તમે ઉભા રહો. ત મને નોઈઝ બી એટલો સાંભળવા મળે છે. અને પોલ્યુશન બી સવાર ઉઠીને નોકરી જતા લોકોને બધા ગાડી ને બાઈક લઈને નીકળે એટલે સવાર થી ત્યાંથી ત્યાં પોલ્યુશન હોય. અંયા ગામડામાં એટલું બધું પોલ્યુન હોતું નથી એટલે આપે સીધો નેચર જોડે કનેક્ટ હોઈએ ને એવું લાગે છે.
ના ના સાચી વાત છે અને બીજી વસ્તુ એ કે તમને ગામડામાંય એટલી શુદ્ધ હવા મળે કે જેમાં તમા તમારું તમારું અંદરથી તમારું શરીર પણ સારું રહે જયારે એ જગ્યાએ તમે હ જોશો સિટીમાં તો તમે સિટીમાં જો કંપનીઓ પોતાનું ગંદુ પાણી પેલા તો નદીઓમાં છોડે એટલે પાણી તમારે ત્યાં ગંદુ આવે બીજી વસ્તુ પછી એ હવામાં બધા જે ગેસ હોય પછી ધુમાડા હોય આ બધું હવામાં તમારા હવામાં છોડે એટલે તમને આમ શું કેવાય આમ શુદ્ધ હવા પણ તમને ના મળે જગ્યા તમે ગામડામાં જોશો તો ગામડામાં પેલા તો કોઈ કમ કંપની ગામડામાં હોય ન એટલે શ તમને હવામાં કું પ્રદુષણ ફેલાય નહી
બરાબ કંપની હોય કંપનીઓ હોય ને એટલે ત્યાં તમને પાણી પીવા માટેનું પાણી બી શુદ્ધ મળે કોઈ કેમિકલ દવા વગરનું તાર એમાં જ બી કુવાનું પાણી હોય ત્યાં ગરબૂર નું પાણી હોય પ આમ તમને તળાવમાં તો ત્યાં ભ બેસો ને બધું જોવા મળશે જે રોજ મ ખેડૂ ખેડૂતો બધી પોતાની ભેસ શુને ગાયોને લઈને ત્યાં નહવા માટે લઈ જાય એ બધું જોવાની મજા જ કંઈક અલગ હોય છે અને દ્રશ્ય આમ એટલું આમ રમણીય હોય છે કે તમે જાણે આમ એવું કહો કે વા શું દુનિયા આમ ગામડાની એક દુનિયા છે એમ
હા એ બધું તો અમને ગામડામાં જ જોવા મળે અને ગામડામાં બી અત્યારે હાલમાં બી લોકો આવી રીતે એ આપડે જેવી વસ્તુ શાકભાજી એ અમુક વખત એ બી નહી ખાતા રોજ રાત્રે એ લોકો મરેચું અને રોટલો ખાઈને રાત કાઢે છે એ તમે તમને ખબર હોય તો
હા એ વાત સારી પણ હવે ધીરે ધીરે શું છે કે હવે બધા આમ કે આધુનિક યુગ અત્યારના જમાના પ્રમાણનું બધું ભોજન અત્યારે ગામડામાં બી મળતું થયું એ લોકો શું કરે કે પોતાનો એક મહિનામાં કોઈ બી એક દિવસ સિટીમાં આવશે સિટીમાં આવીને બધાને પોતાની જરૂરિયાત ની બ ગામડામાં મોસ્ટ ઓફલી બધા ગેફ ફ્રીજ હવે નોર્મલી થઈ ગયા છે સારા એવા ગામડાઓમાં તો શું એ બધું ગામડા બહાર થી સિટીમાંથી આવીને બધી વસ્તુઓ ઘરે લઈ જશે આખા મહિનાની એક રાસન રાશન ક કરિયાણું બધું અને પછી એ લોકો બધું બનાવું નવું બનાવી બી ખાઈ શકે છેને એવું જરૂરી નથી કે હવે ખાલી સિટીમાં જેવું રહ્યું હા પણ તમને સિટીમાં જેવું મળે છે એવું તમને ગામડામાં ના મળે એક વાત છે પણ ગામડાનું જ ભોજન તમને ગામડાનું ચોખ્ખું ઘી મળે પેલા તો જો કે ત્યાં ગામડામાં ઘી બહુ ફેમસ હોય જોજ તમે કોઈ બી ગામડાો દેશી ચોખ્ખા ઘીના ચોા પ ચોખ્ખા ઘીના લાડવાને આ અંતે બલું તમને એવું જાત જાત ન તમને ખવડાવશે ને આપડ શું કામ પેલું કે ઠોઠાનું શાક ને રોટલી ઠાનું શાક ને પૂરી પછી એલ્યુમિનિયમ ની પેલી એલ્યુમિનિયમ ની પ ધાતુ ધાતુની પે એમાં ડોલ ધાતુ ના ડોલચામાં ભરેલી છાસ આમ તમને મજા આવશે પીવાની બી છાાસ
હા એ એ બધું એટલે કે તંયા આગળ ગાયો ભેંસો હોય છે ને ગાયો ભેંસોનું તાજું દૂધ હોય ઘરે એટલે એમાંથી એ લોકો તાજું છાસ દઈ અને ઘી બનાવી શકે છે એમાંથી
ડામાં રેવાની ટૂંકવામાં મજા કઈક અલગ જ છે ચલો ને આપડે મળીશું ગામડામાં હું ગામડે આવીશ ત્યારે આપડે બધા ભેગા થઈશું બરોબર સારું પણ ચાલ
હા